કેમ
હા એકદમ મજામાં
બરોબર બરોબર મેં કીધું બહુ દિવસ થી વાત નઈ થઈ તો આપડે એક વિષય લઈને આવ્યો છું વાત કરવા માટે આજનો વિષય છે કુટુંબ સાથે મુસાફરી
હા આ તો એકદમ રાસપ્રદ અને એકદમ ઉપયોગી વિષય લાગે છે
હા એજ ને કુટુંબ સાથે મુસાફરી કરવી ઘણા લોકોને ગમે
હા અને મુસાફરી થી બધા સભ્યોને સાથે સમય મળતો હોય છે
હા આજના વ્યસ્ત જીવનમાં એવો સમય ઓછો મળી રહ્યો છે
હા બિલકુલ ના એકલી મુસા ફરી કુટુંબને નજીક લાવવામાં મદદ કરે છે
હા એજ ને મુસાફરી નો અર્થ માત્ર એક જગ્યા થી બીજી જગ્યા જવાનું નથી
હા તે એક શીખવાની એકદમ પ્રક્રિયા પણ બની શકે છે
હા નાના બાળકો ને પણ નવી વસ્તુ જાણવા મળે છે જોવા મળે છે
સંસ્કૃતિ વિશે જાણવા લાગે છે
હા કુટુંબ સાથે મુસાફરી કરતા પેલા યોજના બનાવવી બહુ જ જરૂરી છે
હા બિલકુલ ના યોજના હોય તો ઘણી મુશ્કેલીઓ ટાલી શકાય
હમ પેલા નક્કી કરવું પડે કે ક્યાં જવાનું છે કેવી રીતે જવાનું છે
હા અને પછી કેટલા દિવસ રહેવું તે બી વિચારવું જોઈએ
હા મુસાફરીનો ખર્ચો પણ ધ્યાનમાં લેવો પડે
હા ખર્ચ અનુસાર જગ્યા પસંદ કરી શકાય
હમ્મ કોઈ લોકો પહાડ વાળા પ્રદેશમાં જવાનું કે અને એમ બધાની અલગ અલગ ચોઈસ હોય
બિલકુલ અને કોઈ લોકો દરિયા કિનારે જવાનું પણ પસંદ કરતા હોય છે
હમ્મ એ લોકો ધાર્મિક સ્થળોની મુ મુલાકાત
હા એકદમ અને કોઈ લોકો એ એકદમ ઐતિહાસિક જગ્યા જોવા પણ રસ ધરાવતા હોય છે
હમ્મ ભારતમાં તો બ ગણી બધું
હા તમારો અવાજ ઓછો આવે છે
હલો
હાલો
હાલો મારો
હજી ઓછો આવે છે
હલો
હલો
હલો હલો હલો
હલો
હલો
હા હ વા આવ્યો
હા હું એમ કેતો હતો ભારતમાં ઘણી સુંદર જગ્યાઓ છે આપણી જોડે
હા જેમ કે ઉત્તર ભારત દક્ષિણ ભારત પૂર્વ ભારત અને પશ્ચિમ ભારત આ બધા અલગ છે
હા એમ કે દરેક પ્રદેશની હો દરેક પ્રદેશની હો પણ અલગ અલગ
હા અને ત્યાંનું ભોજન પણ અલગ હોય છે
હા એમને મુસાફરી થી આ બધી વસ્તુની ઓળખ પણ થાય
હા અને કુટુંબ મોટા સભ્ય બાળકોને એકદમ માર્ગદર્શન આપી શકાય
હમ્મ બાળકો મોટા સભ્યો પાસેથી ઘણું બધું શીખવા મળે
હા એકદમ ને મુસાફરીમાં એકબીજાની સંભાળ પણ લેવી જરૂરી હોય છે
હા બધા સાથે હોય તો સુરક્ષા વધી જાય
હ અને સાથે ભોજન કરવું પણ એક આનંદ આપે છે
હા એમ
હા અને આ ફોટો યાદગારી તરીકે પણ રાખી શકાય હા અને ટ્રેન ની મુસાફરી ઘણા લોકોને ગમતી હોય છે
હા. પછી બીજી તરફ બસની મુસાફરી પણ સારી હોય.
હા, બિલકુલ ને હવાઈ જહાજ થી ઓછા સમયમાં દૂર સુધી પહોંચી શકાય.
હમ્મ પછી પોતાની ઘરમાંય તો ઈચ્છા મુજબ રોકાઈ પણ શકાય
હા એકદમ અને પણ ગાડી ચલાવતા નિયમોનું પાલન પણ કરવું જોઈએ
હમ્મ મુસાફરી મા સમય નું મહત્વ પણ ઘણું બધું
હા સમયસર નીકળવાથી ઉતાવળ નથી થતું
હમ્મ. મુસાફરી કરતા પેલા જરૂરી વસ્તુ સાથે રહેેવાની હોય છે.
હા, એકદમ સાચી વાત, અને કપડા, દવા અને જરૂરી કાગળ સાથે રાખવા જોઈએ.
હા એજ ને. પાણી ની બોટલ પણ સાથે રાખવી
હા, અને ખાવા માટે હલકા નાસ્તા પણ લઈ શકાય.
હમ્મ. કોઈ જગ્યાએ હવે ઠંડી પણ હોય છે.
હા એક એજ. અને તેથી છત્રી તે વરસાદી સાથે રાખવી જોઈએ.
હા. મુસાફરી માં સફાઈ નું પણ ધ્યાન રાખવું જોઈએ.
બિલકુલ. અહ કચરો ક્યાં પણ ન નાખવો જોઈએ.
હમ્મ. પછી પ્રકૃતિને નુકસાન પણ ના પહોંચવું જોઈએ.
હા, એકદમ સાચી વાત. અને વૃક્ષો અને ફૂલોની પણ બચાવ કરવો જોઈએ
હમ્મ. પછી આપડે કઈ બી જગ્યાએ જઈએ કોઈ બી જાનવર જોઈએ તો, જાનવરોને બી આપડે પરેશાન સહેજ બી ના કરવા જોઈએ.
બિલકુલ. અને આ રીતે જવાબદારી પૂર્વક મુસાફરી કરી શકાય.
હા. કુટુંબ સાથે મુસાફરીથી પ્રેમ અને એકતા વધે છે.
હા. અને બધા સભ્યો વચ્ચે સારી સમજણ ઊભી થાય છે.
હમ્મ, નાના મોટા બધાને મનોરંજન માં મળે છે.
હા એકદમ સાચી વાત, અને સાથે-સાથે જ્ઞાન પણ વધે છે.
હા એજ ને. પછી મને હજી તમારી જોડે આ વિષય પર વાત કરવી જોઈએ. હવે કુંટુંબ સાથે મુસાફરી વિશે આગળ વાત કરીએ આપણે.
હા, આ વિશે ઘણી બધી વાત એકદમ સમાવી શકાય છે.
હમ્મ. મુસાફરી કરતા સમય બધા સભ્યોની જરૂરતો અલગ-અલગ હોય છે.
બિલકુલ. ને નાના બાળકો માટે રમકડા કે પુસ્તકો લઈ જવા ઉપયોગી બની જાય છે.
એ જ. નાના વૃદ્ધ સભ્યો માટે આરામ નો ખાસ ધ્યાન રાખવો જોઈએ.
હા અને તેમના માટે, બેસવાની અને સુકાવાની સારી વ્યવસ્થા હોવી જોઈએ.
હા. મુસાફરી દરમિયાન ભોજન ની પણ યોજના કરવી જોઈએ.
હા. અને સમયસર ભોજન મલે તો શરીર તંદુરસ્ત રહે છે.
હમ્મ. હમ્મ. કોઈ વખત ઘરથી બનાવેલું ભોજન સાથે પણ લઇ જવું જોઈએ, જેમ કે થેપલા.
હા, એકદમ સાચી વાત, ને તેથી બહારનું વધુ ખાવું ના પડે આપડે.
હા, મુસાફરીમાં એકબીજાની મદદ કરવી સારી આદત હોય છે.
હા, એકદમ સાચી વાત. અને
ધમ સામાન નું ઉઠાવામાં બધા નું સહકાર તો હોય એ સરલતા રહે છે.
હા. કેટલા લોકો સવારે જલ્દી નીકળવાનું પણ પસંદ કરી રહ્યા હોય છે.
હા. અને સવારે વાતાવરણ શાંત અને તાજગી ભરેલું હોય છે.
હા, એજ ને રસ્તે ઘણા સુંદર દ્રશ્ય જોવા મળે છે.
હમ્મ, એકદમ અને ત્યાં લોકો ચાલવા અને બેસવાનો આનંદ લઈ શકે.
હમ્મ, કેટલાક શહરો તેમના બજાર માટે પ્રસિદ્ધ હોય છે.
હા, એકદમ સાચું, ને ત્યાં સ્થાનિક વસ્તુઓ ખરીદવાની તક મલે છે.
હા, એજ ને હસ્તકલાની વસ્તુ ઘણી સુંદર હોય છે.
હા, એકદમ અને તે વસ્તુ સ્થાનિક લોકોની મહેનત દર્શાવે છે.
પછી મુસાફરી કરતા સમય સ્થાનિક ભાષાના કેટલાક સંભળ પણ શીખવા મળે છે નવા, નવા શબ્દો.
હા અને અવા શબ્દોથી લોકો સાથે વાત કરી સરળ બની જાય છે.
હા, એજ ને મુસાફરીમાં સંસ્કૃતિક કાર્યક્રમ પણ જોઈ શકાય છે આપળા થી.
હા, જેમાં કે લોકનૃત્ય અને લોકગીતો લોકોને આકર્ષિત કરે છે.
હા, એજ ને પરંપરાગત પોષાક જોવાની પણ બહુ મજા આવે છે.
હા, અને દરેક પ્રદેશની પોતાની ઓળખ હોય છે.
હા પછી કેટલાક લોકોને કેમ્પિંગ કરવાની પણ બહુ ઈચ્છા હોય છે.
હા, બિલકુલ ને ત્યાં રાત્રે તરાવ જોવાનો એક અનોખો અનુભવ મલે છે.
હા, પછી સવારે પક્ષીનો મધુર અવાજ સાંભળવા પણ મળે છે.
હા, બિલકુલ ને આવા દ્રશ્યો પ્રકૃતિ પ્રતિ લાગણી વધારે છે આપળે.
હમ્મ, એજ ને મુસાફરીમાં નિયમનો પાલન ખૂબ જ જરૂરી છે.
હા, અને લાઈનમાં ઉભા રેવું અને બીજાને તકલીફ ના આપી જોઈએ.
બિલકુલ બિલકુલ સાર્વજનિક જગ્યાએ આપળે બો શાંતિથી જાનાવી જોઈએ.
હા અને બધા લોકોને સન્માન આપવું જરૂરી છે.
એ તો સૌથી વધારે જરૂરી છે મુસાફરીથી બાળકોમાં જિજ્ઞાસા પણ બહુ વધારે હોય છે.
હા, એકદમ સાચી વાત થી ઓ એકદમ પ્રશ્નો પૂછે અને નવી માહિતી પણ મેળવી શકે.
હા, પછી ઐતિહાસિક સ્થલ જોવાથી પણ ભૂતકાળ વિશે જાણવા પણ બહુ મળે છે.
હા, અને રજાઓ પહી યુધ્ધો અને પુરાતના એકદમ ઈમારતોની માહિતી મલે છે.
હમ્મ, હમ્મ. હમ્મ, પછી આ કારણે કુટુંબ સાથે મુસાફરીનું મહત્વ ઘણું મોટું છે. તે જીવનને વધુ રંગીન અને આનંદમય બનાવે છે અને એબા
ખુબ જ આનંદ આવ્યો આ વિષય પર વાત કરીને.
મને પણ બહુ આનંદ આયો.
હા.
સારું મળીએ મળીએ.
હા મળીએ.
હમ્મ.